હેલો.
શું કરે ભઈબંધ
હા હા આવ્યો ભાઈ બંધ ફરું છું રસ્તામાં
એમ જમી લીધું
હા હા તમે જમી લીધું
બસ મજા માં અમે જમી લીધું કો શું કરો હો કો
કોવાનીયા ખાવ ખાયન ખરશ
શું કર્યું કો આજ તો
આજ તો અ મારે એક દાદાજી ઓફ થઈ ગયેલા હતા એની લોકઈ હતી તે ગામમાં હતો આખા દિવસ
આખો દાળો ગોમ માં હતો એમ અમારે એક મએણું થયુ તું ને
હમ્મ.
તેમ એક વડીકન જે હતા તે કાદન કડી ખવરાઈ.
રંગ કરયા વસ્તુને બધા છુકરી હોય.
અમે તો આખો દિવસ મોહનથાળ
મોહનથાળ ખાધો એમ.
હા.
ઓ તારી એ બધું કેવાય તમારે ત્યાં.
આજ વડી શીલો ખીલો દિવસ એટલે ખાઈ જવ પડે હા.
બરાબર કોલ શું કર્યું બીજું.
બીજું તો કોઈ નઈ ઓળી ખાવા ખાઈ ને આઈ ને બપોરે આવીઈને સુૂઈ ગયા.
ઊજો કે નહીં ઊજો.
ઊંજો સો વાગે ઉઠ્યો અને સાહે પછી શનિવાર હતો એટલે હનુમાન દર્શન કર્યા.
હરમન દાદ જયા હતા એમ અમે તો મન ના બોલા અહીંયા હોત.
હમે બડી કીધું તમારે કોમાંછેલ એટલે ના બોલાયા.
આ મારેયા શું કો હોય અ નવરા તું હોય.
તમારે અળડી કોમ હોય કોક તો કોમ હોય હોવાજ હતું.
અમા કોઈ ન અમે હોતના ઊંજા હોય એટલે એના કરતા
મેળી તમારે કોઈ કોમ હોય એટલે ના બોલા.
અરે તો કોઈ કોમ જ નહી હોય તો.
પછી આઈ કાધું ઓળ પાસું. નું ખાવું પડે પાછું.
એ તમે શરમ આવવું જોઈએ આખો દિવસ ખાધી.
ખાવામાં શેની શરમ.
એલે ખવાય
કેમ ખાવા ના ખાવા ના હોય.
મહિના તો ખાઈ રહ્યો બે વખત તો.
બે વખત તો બાર વાગે ખાતું હતું આઠ વાગે ખાવું પડે કે.
એટલે આમું તો પેટ ભઈ ગયું ને તે ખાવા જ ના ઉતર્યા તો.
તમ એટલું બધું ખાઈ ગયો હતું.
હોવ
તો ઓછું ખાતા હોય તાણે.
અલ્યા ઓછું ચ્યા ખવાય ગાળકો ભરીને નાસીને જતા રયા હવે ખાવું જ પડે હું કર.
અમે તો તમ બે દાડા ખીચડી ખાધી.
હા.
અન મોહનથાળ ખાધો.
એક દાડ તો હુંય આયોતો શિસડું ખાવા.
એવું એમ.
હમ્મ.
બીજ આમ જીરેડી અને કઢી બનાવેેલી હોય.
હા.
પસી જલસા.
જલસા એમ.
હા તાણી જબર મેઠી લાગે.
એ હાથ તો તો ટાઈમ આવેલે માણસો પટી
લાઈન લાગી હોત તો મજા આવત.
ના ના એવું ના કરાય બાપડે હાલના મજા આવે શિયાળામાં મજા આવે. હાલ તો ગરમી પડે શિયાળામાંય ને તો હારું ઠંડુ વાતાવરણમાં ખાવા સારું ભાવે.
લ્યા કરવા વાળા ને કે કચું કાઠું પડે ગમ શિયાળામ તો વસ્તી અધમણ નું ખાય તો વધારે ખાઈ જ હ
ખાવા વાળી તો ખાવાની જ પણ શિયાળા મા હારુ છે કે
શિયાળા મા ખાવા જબર ઉતર હો
તો ઠંડી પડતી ઠંડીમાં ભૂખ વધારે લાગે ઉનાળા આમ તો આ ટાઈમે તો પાણી પી પીને પતી ગયા હોય
હારુ શિયાળામાં જ પઇનાય હોય ઉનાળામાં તો પઈનાય જ નઈ
ચમ
એટલે શિયાળામાં તોને તો ઠંડુ વાતાવરણય મજા આવે ને એવુંને ઉનાળામ તો મરી જવાય તાપમો
હ ઉનાળામાં તો તાપ ખૂબ લાગે શિયાળામાં તો એટલ બધું વાતાવરણ પેલા શિયાળાનું ઠંડુ વાવરણ હોય એટલે બધું સારું રહે ઉનાળામાં તો બધી મકા ગરમી ફૂટે પછી
હવ
શું કરો છો કો ના ના થોડું પેટમાં એવું થાલું હતું ઘણું ખાઈ ગય પણ ભુઈ ગયો એટલે રેડી થઈ ગયું
મારે કીંડલી સોડા પીવી પડશે આજ તો
એવું છે એમ
ઊંઘ નહીં આવતી હું કરું કે
ના ઊંઘ તો મને જબર આવે
એવું એમ
તો તાણી ખઈ તો જબર ઊંઘ આવ મન
એટલે મને મારે તો એ બપોર મેળું આવતું ને હોવાનું
હમ
અને હોજ પડે બાર વાર જજું બે કલાક કે પાંચ કલાક હોઈ જાઉ
અમે તો આઠ વાજે ઉઠો બાર વાજે ઉંઘીને
તમારે જ મજા હે
અને પછી બરી બપોરે ખઈ હુઈ જાવ
બાપોરે હુઈ જાવ એમ
કોઈ કોમ ના હોયતો હુઈ જવાનું કોમ હોયતો નહીં ઊંઘવાનું
હા મોબાઈલમાં વાત જ વાત કરવાનો ટાઈમ જ ના જાય.
મોબાઈલમાં મોબાઈલ તો ઘણો ના વાપરાય
ચમ
ખોટું શરીર બગડે એના કરતા હુઈ જવુ હારું
એ ખરું માર બેટુ
ખોટી ઓનખો બગાડવી.
હા તો આખો દાડામાં તું ફોન ચેટલો વાપર્યો.
હા તો આખા દાડાનું બે કલાક ઘણામાં ઘણા.
બે કલાક જ એમ.
બે કલાકેે નહી વાપર્યો આજ તો
હા તો આખો દાડો કોમ જ કર્યું છે ને.
હાતો આજે ગોમ તો ર્યો હા છે અઢી વાજે થી ગોમમાંથી આવ્યો ને પા પછી આવીને હુઈ ગયો સો વાગે ઉઠ્યો છ વાગે પછી મને ગયો.
એટલે આ વાઘોડીયા? આયા તા છેલ્લે તું હતો
હોય એ બધું લઈને આવ્યા હતા શું કેવાય વળા બનાઈ ને
તો મજા આઈ જી ખાવાની નહી તમા તો
ઓ આજ તો બસ્તી આવી તી પાચસો જણા આયા હશી
હોજ ના હું જ્યા પછી
હા તમે જ્યા પછી મેળો મેળો તો અધપૂરુ
ઓ તો મુ તન મિસિંગ કર્યું એમ
હા તમા મિસ થઈ ગયું
અરે રે રે
માતર આયીન વડા આયન
પેડા આયાન
તાપી રહી
ના મેં તો ઘણું બધું નતું ખાધું થોડુંક જ ખાધું છે.
તો આપણા પેલા હાડકાએ ને છેલું ખાધું
ઈ બે આડકા ખતરનાક માણસો ને ખૂબ ખાઈ ગયા
એવું એમ અરે સિદ્ધાર્થ જોતો પહોંચો સેક દર્શન કરવા
દર્શન કરવા એમ
ના ના સહદેવને નિકોન બધા ગીયા હૈ
એટલે ગાડીમાં ગીયા કે બસમાં?
ગાડીમ ગીયા સ્વિફ્ટ ગાડી
નતા રાતે ગયા વહેલા પોચી જાય. હ હ તમારે હાથે જવાનું હતાણી
અમી જાહા અવે તન અમા બડે ઉપર
ના ના તમાર હાથ ઈ જવાનું હતો ન
અમારા હવે કાઠો મારા હારાનું
હવે તો ના આવે કોઈ ગયો એટલે
ઉવે એનો બાપ આબા નઈ દે
હમ.
એમ પપ્પા આબા ની દે
હા એટલે જ ને
ચીરલે હેતું આલ
મુ આ એક દુકાન છે, ત્યાં ઊભો છું શું કરું
એકલો હે
દુકાન થોડે પંચાયત સે પંચાયત ભરું
ઓ તાર મારું જબરું કે
તોરાણી
અમારે જેવી જગ્યા જ નહી શું કરો કે ભાઈ
જેમ તમારી જગ્યા નથી અમારે તો છે.
અમારે તો એ મમજ તો થોડું ઘરાઈ જાય
ઓમ જાયો તો દુકાન આય જાય આમ જોતો કૂતરો કરદી આમ જોતો કો બીજું કડે એમ કરીને બસ વસ બેહ
તમારે વરસાદ છે, કે નહીં?
અમારે આશા આશા વાદળો હે
અમારે તો આવતો જ નહી
આવ તો જ નહી એમ
ના
તમારો આમ ઉપર જોજો તારા બારા દેખોય
ના તારા દેખો ટુટક ટુટક વાંદળા થોડા થોડા
થોડા થોડા એમ
હમ
રાબર
તો તો વાદવાસી બીજું કોઈ છે એની મારે
હા નેળાલમાં જોતો હતું
તેમ નેહાલમાં શું હતું
એટલે નેંહાલમાં બધું પાડી દીધું
હા આપલી રૂમો જે જૂની હતી
હમ હમ
હા એ તો બધી નવી કોક મણે છે ને એટલે
ઓ એ આમ જ ને નવી ભણશે તો આ મજા આવશ છોકરામ ભણવાની
બધી બે માળવાળી બણવાની છે એટલે પાડી દીધી
અને બાહુ એટલું મસ્ત બનવાનું છે ને ગ્રાઉન્ડ બ્રાઉન્ડ બધું આગળથી ખુલ્લું થઈ જવાનું
શું આગળ બગીચો બણવાનો હોય
હોવે
એટલે પાડી દીધી એમને ચાર દહ વાર પેલા કરી તી એ પાડી દીધી
હઉ બધી પાલ દે વાની હાલ તો ફક્ત છોકરો ભણવા માટે હાલ ભણવા માટે પેલે રૂમમાં રાખવાની
હા
પછી એતો બધી બધી પાડી દેવાની
બધી બે માળ વાળી થવાની છે
એ હવે એક એક બિલ્ડિંગમાં બધું આવી જાય
એક બિલ્ડિંગમાં બધી રૂમ આવી જાય એમ ને
હવ ઓફિસ થી મોડીને એક થી આઠ હૂંડી બધું
હા એટલે હમજી જા ગ્રાઉડ મોટું થઈ જાહે
હા
ગ્રાઉન્ડ મોટું થઇ જાય એટલે એવું કહી છે એમ રમત ગમતું આગળ આવી એટલે
ઓ એ ગ્રાઉન્ડ બનવાનું મજબૂત
આમ તો શું કર મા મોબાઈલમાં પડે હવે આખો દાડો એટલે કું કરી નાખી
ઓ મારા હલ્લાદ તો લાગે હાલ તો છોકરા બધા ફિલ્મી દુનિયા ના થઇ ગઈ
હ એટલે જ નહી ત એટલે બી સરકાર આવું કરે
હોવે
એટલે ગ્રાઉન્ડ બ્રાઉન્ડ આગળ મોટું થઈ જાય ને એટલે રમત ગમતમાં વધાર ભાગલી એમ
હમ ખરૂ ભઈ
એટલે પાડી દીધુ છે બધું હામુકે છે બધું રીકન્સ્ટ્રક્શન થાય
રીકન્સ્ટ્રક્શન ની આખું આખી આખી નવી જ બનહે
એાલે બધી પડતી કરવાની જે એમ ને એકય રાખવાની નહી.
તે રૂમ નહી રાખવાની
હ તો મારું જબરુ ક તો એક જગ્યાએ આખી બિલ્ડંગ ઉભી થાય
હા એક જગ્યાએ બીજું બધું ભ ખુલ્લું પણ અલગ અલગ ગ્રાઉન્ડ બનશે.
તો જગ્યા ખુબ મોટી થઈ જાહે
એલા ઘણી મોટી થઈ તો મજા આવશે
તો તો ક્રિકેટ નું ગ્રાઉન્ડ બની જાહે એમને
ક્રિકેટ નું ગ્રાઉન્ડ થઈ જાહે પહી તો સી સી ટીવી કેમેરા લાગશે એટલે કોઈ આજુબાજુની કોઈ વસ તી ને જાયકે
ક્રિકેટ રમવા દઈ કે કે
ક્રિકેટ નહી ક્રિકેટ તો પેલું ગ્રાઉન્ડમાં સ્કૂલ બનવાની પડી આપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં
એમાં કઈ સ્કૂલ બનવાની હાઈસ્કૂલણ બનવાની
હું હાઇસ્કુલ બનાવાની આપડે
લો ઈ હારું તો છોકરાવ ને કે બહાર ના જવું પડે
હમ
બધું સારું થાય રહ્યું છે.
હમ મારે બધી થોડી મિનિટ કાઢવાની હે.
હમ
પછી ઊંઘવા જવાનું હે મસ્ત
એવું એમ?
હમમ થોડો ટાઈમ કાઢી
કેટલા ?
ટાઈમ બસ હવે થોડી મિનિટ પછી ઊંઘવા જવાનું સીધું
મારે હવ થોડી વારમાં ઊંઘવા જવું છે.
થાક લાગ્યો આખા દાળાનો રખડી રખડીન
હવે ઓશો બળે છે.
હમ
ના ખરું ભાઈ વર્ષ નો આરંભ પેલા આ ઉમર
પછી ઘંટા થયી‌ એટલે ઊઘ ના આવે.
હ પછી તો ઊંઘે ના આવે ને આપડે
અડધી રાત હુધી પડયા‌ રિયો ગમેતેમ બ
હ બરા ડોસ્યો હાલ નઈ કંટાળ થી ઊઘ જ ના આવે કેટલું ઊંઘજ ન આવે ઊઘે આખો દાળી તો
અમાર બાજુ માં એક ડોહો છે ની રોજ આઠ વાગે હુઈ જાય.
હા
અને પછી અડધી રાતે તમે હોય.
ઉધ ઉધર જ નઈ ખાતો ને ઉઠાડ તો જ નઈને તન
હા એટલે રોડ રસ્તા ઉપર છે એમ
એ તમાર રસ્તા ઉપર?
હોવે અમારા રસ્તા પર
બરાબર
આઠ વાગે આપણને નીકળતા હોય ને આઠ વાગે આઠ વાગે વસ્તી ખાઈ એ લારીઓ ને સુઈ ગ્યો હોય.
અરે
અરે મુયે દૂધ ભરાવા જો એ દૂધ ને લાઈટ બાઈટ ના થતી હોય ને
ડોશિ ને બેે
હા